હલો.
હલો કેમ છો બેન મજામાં.
હા બહુ મજામાં તમે કેમ છો.
હોય મજામાં જો. આજે અમે એમણા ઓનલાઈન વસ્તુ મંગાવી હતી આવી તો મને યાદ આવ્યું. કે તમે તો બઉ શોપિંગ કરો છો ઘણા વખત થી ઓનલાઈન. તો તમને અનુભવ હશે બધી ઓનલાઈન શોપિંગ નો. એટલે જ મેં તમને પૂછવા ફોન કર્યો હતો. એટલા માટે તો કેવું તમારો અનુભવ કેવો હશે ઓનલાઈન શોપિંગમાં.
સાજે મા કોઈની સાથે શેર કરું. ત્યાં તમારું આમરુ આમ તો શોખ. શોપિંગ ના અમારા થોડા. કડવા અનુભવ આજે મેં એક વસ્તુ. મગાવી હો બે ત્રણ દિવસમાં મે. એમાં શેફ મે સાડી મગાવી મારી. મનપસંદ પસંદ કરી અને. ઓનલાઈન મે તો સાડી. આવી તો સાડીને બદલે એક લાંબો. ફોટોજ નિરાશ થય ગયે કારણ કે. એ બે દિવસ નમાં જવાનું છે બે દિવસ. સ ક્યારે રોકા રોકાઈ જ ગયા. જવાનું નવો ટાઈમ. સ્પેન્ડ કરવાવાનો વિષય. ઓનલાઈન માં થયું બધો થાય કે તમારે. સાડી લેવી બે હજાર રૂપિયાનું છે બરોબર. તો રાત ઉપર જ આપણને આનંદ હોય. આ તમારે તું એક આખો ત. અ માહોલ બીને બાળકો ને વહેલા વહેલા જમાડી જવાની છે. સોય બનાવીને બધું બાળક સાથે થાય. એ હું પણ એક નાસ્તો કરાવીશ તો કે હા હા ચાલ ત ન બાળક નની કંપની મળી. એમથી વધારે તમે ઓનલાઈન શોપિંગ કરવા જાવ. બાળક પોતા આપણી પસંદગીની સાડી લેવા. પાંચ દુકાન કરીને તમે સારામાં સારી સાડી. લઈ શકો જે કે સાડી લેતી વખતે. તે એની જગ્યા જો હું કદાચ હજારની લઈશ. મારે બંગડી પણ લેવ લેવાની છે ચપ્પલ પણ લેવાના છે. તો પછી તમે હજાર કરી નાખો તો હજાર. રૂપિયા માં એ પણ તમારી પૂરી થઈ જાય કે. કેટલો બધો ફાયદો એ મને આજે સમજાયું. એટલે આ સારું કે આ સારું. એમ ત્યાં જ તમારો ફોન આવ્યો. તમારો.
હા જો એવું જ થાય કે તમે કીધું ને કે અમુક કડવા અનુભવો થઈ જાય અ. થોડાક વખત પેલા જ તે મારે લગ્ન હતા. તો મારે એક કાદા હેવી ડ્રેસ કેહેવાય ને. કે લગ્ન પ્રસંગમાં ભારે કપડાં સૂટ થાય એ મ ગાવ્યા તો એઈ બે ડ્રેસ તો બહુ જ મસ્ત આવ્યા તો મને પેલા પેલા તો મારી પેલી બે શોપિંગ હતી એટલે મને એમ કે વાહ ઓનલાઈન તો સરસ. અને ફિટિંગ કપડાનું કપડા માપના જ થઈ રહ્યા બજેટ ફ્રેન્ડલી હતું. એટલે એ બધુંય થ ગયું એટલે હું તો રાજ થઈ ગઈ. કેવા હવે તો ઓનલાઈન શોપિંગ જ બરોબર કેવાય. પછી અમારા સગાને ત્યાં એક બાળક થયું તો હમણાં મેં એની માટે. રમકડું મગાવ્યો હતૂ તો રમકડામાં એનો જે એક ભાગ આવે ને રમકડા ન એ જોડીને રમકડું બનાવવાનું હોય તો રમકડા નો એ એક ભાગ જ ન આવ્યો. અને રમકડું બન્યું જ નહી અને. અને રમાડવાનો પ્રસંગ હોય આપણેે બાળકને એટલે કઈક તો હાથમાં દવું જ પડે. તો એ વખત હવે તમે કીધું એમ આમ એકદમ ધાધલ થઈ જાય. કે આપડણે એની આધારે બેઠા હોયએ કે હા ઓલું ઓનલાઈન આવશે આપડે આપી દેસું પણ એવું કઈ થયું ને તમારે તત્કાલ તૈયાર થઈ ને બજારમાં જવું પડ્યું રમકડું લેવા હવે એઈ સમય બગડે અને પૈસા તો ઓલા આપડે ઓનલાઈન શોપિંગ માટે દીધા હોય ઈ અને રિટર્ન કરવાનું હોય એટલે એમાં પાછું સાત દિવસમાં જ કરી શકો અથવા તો ઘણી વસ્તુઓમાં તો એવી પોલિસી જ નથી રિટર્ન ની કે તમે પાછું પણ દઈ શકો એટલે તમારે બહુ જ સમજી વિચારીને પૈસા ખર્ચ કરવા પડે ઓનલાઈન એમઈ પાછી તમારે તમારી બેંક ડિટેલ ભરવાની હોય એટલે આજના જમાનામાં ઓનલાઈન સેફ્ટી નું આપણેે પોતાની વિચાર કરીએ તો આપણને એમ થાય કે બેંક ડિટેલ દેસું ને કઈક ફ્રોડ થઈ જશે કે ઈ પછી એવી બધી આપણને ચિંતા થાય એટલે આપણે બેંક ડિટેલ નાખીએ એ ન લેવા માટે આવે પછી આપડા ખાતામાં એ લોકો પૈસા નાખે એટલે મને એવું થયું કે થોડાક કડવા અનુભવો ને થોડાક સારા અનુભવો ઓનલાઈન શોપિંગ એટલા માટે સારું કે આપણને સમય નથી આપડે થાકી ગયા છીએ એકદમ આજકાલ તો દોડધામ નો જમાનો છે તો આપણેે એ કામમાં એટલા હોલા હોઈએ ને કે આપડણે ઘણી વાર થાકી જઈએ તો આપણને એમથી ઘરે બેઠાલા એક મગાવી લઈએ અને હવે તો કપડાં જ નહી બેન કરિયાણું ને આ બધું ઘરનું ફર્નિચર ને નાનું મોટું સાબુ રાખવાનો સ્ટેન્ડ ને ચમચી રાખવાનો સ્ટેન્ડ એ બધું ઓનલાઈન મળી રહે છે તો એ તમે બધું બધું જ મંગાવી શકો પછી બજારમાં અમુક તહેવાર હોય અમુક એવો સમય હોય ત્યારે બહુ જ ભીડ હોય અને તમે દુઃખ દુકાનમાં પગ મૂકવો એટલે દુકાનદાર તમારી ઉપર ધ્યાન જ ના આપી શકે કે આ બે ને કંક જોઈએ છે. તો એવી ભીડ ભાડવાના સમય આપણે બજારની ભીડમાં ન જોવું હોય. તો ઓનલાઈન મગાવી લઈએ અને તમારી એ વાત સાચી છે કે ઓફલાઈન આપડે જેમ બજારમાં ખરીદી કરવા નીકળીએ એનો આનંદ જ કાક જુદો હોય બરાબર ને
તમે સ સવારે જાય અને ઈ તમને શાક લ એવું છે એ રોક્યું કરો ને ઈ ગયા કારણ કે આજકાલ બધા ઓનલાઈન લેતા હોય છે પડી રહ્યો છે. જેવું સારા ઉત્સાહમાં આવીને તમને બેન. આટલું બ તમને કોથમીર ફ્રી આપે. મરચા ફ્રી અને શાક થોડુંક મોંઘુ લાગે કે બાર લઇ કેટલું મળે આપણને અને થોડુંક દેય પોતાનું પેટમાં પેટ પૂજા કરવા વેચવા નીકળ્યો છે ને તો? આપોને દસને પેલો ઓ ટ વાળા જ નથી કરી શકતા ને? તો આવી રીતે લારી ફેરવી ને તો આટલા તો માં લાગતી હોય તો પાંચ પૈસા એને વધારે આપવાનું તો ઓફલાઈન ખરીદી ન મને એક આખો આ આનંદ છે તમ ખુબ મારે દીવા પડ્યા છે પણ તોય દિવાળી દિવસે મુૂહર્ત માં તમ દીવા પણ કરાવતી હોય. આપણને આપણને ખબર છે દીવા એક બાજુ પડ્યા જ રે શું કામ કે એના ઘર માં એકવી તો સાચી વાતને, તમારું શું.?
સાચી વાત છે. આ ઓનલાઈન શોપિંગ ના કારણે ઘણા બધા વેપારીઓને બચારાને બહ તંગી જેવું કેવાય ને એવું ઊભું થઈ ગયું છે. એમાં તમે કઈક ગરીબોને ફાયદો કરાયો ને તો ભગવાન તમને આશીર્વાદ આપે. અને પાછું? એ બધા તો અમુક વેપારીઓ વેપારીઓ તમારે ઓળખીતા થઈ ગયા હોય. આપડે તો કઈએ ને ભાઈ અમે તમારા રેગ્યુલર કસ્ટમર છીએ. તે આપણને ભાવમાં ઘટાડો કરી દે આપણને વધુ સારી વસ્તુ આપે. તો આપણને એમની પાસે સેફ્ટી ફીલ થાય કે ના ભાઈ કે આ બેેન મારા ઓળખીતા છે. તમારી સોસાયટી માં શાકની લારી વાળા બેન રોજ નીકળતા હોય તો તમને એની પર એટલી શંકા ન થાય. કે આ મને છેતરી જશે, કે આમને તેમ અને પાંચક પૈસા આપણેે એને વધુ આપી દીધા ભૂલથી તો બીજા દિવસે આપણને મળવાના જ છે કે બેન કાલે ભૂલથી પાંચ પૈસા મેં તમને વધુ આપી જ દીધા હતા? તે એની બદલાને આજે મને કોથમીર મને આપી દો એવી રીતે હવે ઓનલાઈન આપણને કોઈ છેતરી જવાનું છે આપણે કોને કેવા જશું? અને મને તો મેં પેલી પહેલી વાર શોપિંગ શરૂ કર્યું એટલે મને તો એ બીક લાગતી કે આ બધા અમુક મેં છાપામાં કિસ્સાઓ વાંચ્યા હોય-, કે ડિલિવરી બોય આવે ઈ કેવા હોય કેવા નહી. અને આપણું ઘરનું એડ્રેસ એની પાસે હોય. તો આપણને થોડોક ખચકાટ થાય કે આવા અજાણ્યા ને આપણે આપણા ઘરઆંગણે બોલાવીએ તો કઈ સારા તો હશે ને એમ થાય પણ હવે ધીમે ધીમે મને અનુભવ થાય છે એમ મને ખબર પડે છે કે કેવી રીતે કાળજી લેવી કેવી રીતે બોલાવવું કયા સમયે બોલાવવું એટલે હું તો ઓનલાઈન તમે બેન જોયું હશે કે ઘણામાં એ લોકો ઓપ્શન આપે? કે તમને કેવો સમય ફાવે તમારી ઘરે ડિલિવરી આપવાનો? તો તમે આમે ઓપ્શન નાખી શકો કે મારે તો સવારના દસ થી સાંજ ના છ સુધીમાં ડિલિવરી જોઈએ એનાથી મોડું ડિલિવરી મારે જોઈએ નહી. તેવો ઓપ્શન પણ નાખી શકો અથવા તો એવા ઓપ્શન પણ તમને આપે કે તમે ન હોય તો તમે પાર્સલ કે જે હોય તમે બાણે મૂકીને ડિલિવરી એ ડિલિવરી બોય જતા રહેવાનું અથવા તો રી ડોરબેલ નહી વગાડવાની અથવા તો ચોકીદાર ને દઈ દેવાનું એવા ઓપ્શન ને આવે છે ઘણી વાર તમે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો ને ત્યારે તમને એવા ઓપ્શન જોવા મળે. તો આ બધા ઓપ્શન થી આપણને એમ થાય કે ના આ સારું આપડી સુવિધા પ્રમાણે એ લોકો નવીું નવું બધું એડ કરતા જાય અને આપણને ફાવે પણ તમે સાચું કીધું કે વસ્તુ આવી જાય પછી કઈ નથી થવાનું આપડે કપડા મગાવ્યા તો હમ્મ કપડા ડ્રેસ ન છેડો ફાટવા નીકળ્યો ને ક્યાંક પ્રિન્ટ બરાબર ન હોય કાપડ એકદમ આ્છો ને હલકી કક્ષા નો હોય તો રિટર્ન કરવામાં એટલું જ માથાકૂટ થવાની છે એની કરતા આપણેે બજારમાં જઈને એકદમ નજર સામે જ આપડણે હોય ને તો આપણે એનું કાપડ કલર. એવું તો આપડું મનગમતું લઈ શકીએ બરાબર ને બેન.
સાચી વાત આપડી પસંદગી પ્રમાણે પણ આ ઓનલાઈન ની તમે જે. ફૂડ ની વાત કર કે મારી દીકરી. વાંચવા ઉઠવું પડતું હોય છે. ફૂલી હોય છે એ પણ તમે બધા સુઈ ગયા હોય તેને. રાત્રે ભૂખ લને ઉઠાડી મમ્મી ભૂખ લાગી એ તું મને કઈક હવે કોલેજમાં આવી ગઈ. પછી કે કેમ જગાડું એટલે. ઓનલાઈન પીધા ઓનલાઈન કોઈ પણ ખાવાની વસ્તુ. મગાવીડે છે સવારે ઉઠું ત્યારે જઉું. એ ઊંઘતી હોયને એના બધા ખોખા પડ્યા હો એની ફરતે મને કે ઓનલાઈન મગાવી ને ખાઈ લીધું. એની સમજણ માટે મને ઉઠાડવી ના પડે એને એટલે. એનું પેટ તો આ દાય લીધું એવું. મને ત્યારે મને સારી છે બાળક ભૂખ. ભૂકીયું ન રે તમે ખવરાાવી ના શકો. તો બાળક ખરીદી કરીને. પોતાની આજે ઘણી. સરસ તમારી મારે કઈ બીજું આગ કંઈ કહેવાનું. છે.
ના હું એજ કહેતી તી કે આના ફાયદા છે ને ગેરફાયદાય છે એ જોઈ ને આપડે ચાલવાનુ એમ મેં નક્કી કર્યું આજ તો. સારું સારું હવે મારે રસોઈ બનાવાની છે ને તો હું રસોઈ બનાવી નાખું પછી કાલે તમારી સાથે વાત કરીશ હવે આવજો.
આવજો